હા, જરૂર શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો આધાર છે. પહેલા તમે કહો કે શિક્ષણ એટલે શું?
હા, મારા માટેતે શિક્ષણ માત્ર પુરુષ પતકમાં વાંચવાનું જ્ઞાન નથી હતું. તે પુસ્ત જ્ઞાન પણ નથી હતું. પરંતુ, જે જીવનમાં સાચી શીખાવાની પ્રક્રિયા છે. જીવન માટે જે જરૂરી છે. શીખવું તે એક શિક્ષણ માંથી જ મળી શકે શિક્ષક
શિક્ષણ એટલે જ્ઞાન કૌશલ્ય મૂલ્યો અને સારા સંસ્કાર કારો મેળવવાની સતત ક્રિયા તે વ્યક્તિના વ્યક્તિ. ન સર્વાંગી વિકાસ કરે છે તમને શું લાગે છે કે શિક્ષણ ન સૌથી મોટું મહત્વ શું છે.
હા મારા મતે શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે અને સાચા ખોટાના ભેદ સમજવાની છે. શક્તિ આપે છે શિક્ષણ માત્ર ડિગ્રી કે પુસ્તકી જ્ઞાન નથી હોતું તે આપણે શિક્ષણ એટલે તે આપણા જે જ્ઞાન શક્તિમાં વધારો કરે આપણે ગ શક્તિમાં વધારો કરે તેને શિક્ષણ કહેવાય શું ડિગ્રી મેળવી એ જ શિક્ષણ છે.
શિક્ષણ વગર વ્યક્તિ માટે ઘણી તકો મર્યાદિત થઈ ગઈ છે. નોકરી વ્યવસાય અને સમાજમાં પ્રગતિ કરવી મુશ્કેલ બની શકે છે શું આજના સમયમાં ન મહત્વ પદા કરતાત વધી રહ્યું છે.
શિક્ષણ વગર વ્યક્તિ માટે ઘણી તકો મર્યાદિત થઈ જાય છે નોકરી વ્યવસાય અને સમાજમાં પ્રગતિ કરવી મુશ્કેલ બની શકે છે શું આજના સમયમાં શિક્ષણનું મહત્વ પહેલા કરતા ઘટ્યું છે કે વધ્યું છે.
હા. કારણ કે આજનો યુગ ટેકનોલોજી. ન યુગ છે નવી નવી કૌશલ્ય શીખ્યા વગર આગળ વધુ મુશ્કેલ છે તમને શું લાગે છે કે
હા કારણ કે આજના યુગમાં ટેક્નોલોજી યુગ છે. શિક્ષણ વગર વ્યક્તિ ઘણી તકો મર્યાદિત થઈ જાય છે આજે ઓનલાઈન ક્લાસ ડિજિટલ લાયબ્રેરી એઆઈ સ્માર્ટ ક્લાસરૂમ વગેરે એઆઈ ટેકનોલોજી વગેરે જે એઆઈ ટૂલો આવે જે જીટીવી ક્લાઉડ વગેરેના કારણે શિક્ષણ વધ સરળ બને છે શું શિક્ષ શિક્ષણ ન સ્થાન લઈ શકે
નહીં બંનેનું પોતાનું મહત્વ છે ઓનલાઈન શિક્ષક સુવિધાજનક છે જ્યારે ઓફલાઈન શિક્ષકમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વ્ચેયુદધ સંપક થાય છે સારા શિક્ષણમાં કયા કોણવા જએ
હા. સારું શિક્ષક જ્ઞાન વાન છે ધીરજ વાન છે પ્રેરણાદાયક અને વિદ્યાર્થીને સમજવાની ક્ષમતા રાખે છે તમે જે વાત કરી. કે શિક્ષક ઓફલાઈનની ઓનલાઈન ગેમમાં ઘણો ફરક છે કારણ કે કે જે શિક્ષક રૂબરૂ ભણાવે તે એમાં વધુ ખબર પડે છે ઉદાહરણો દ્વારા રી લ પ્રેક્ટિકલ રીતે સમજાવે છે જ્યારે ઓનાલી રગડ આવે છે અને આપ તે વધુ જ્ઞાન ના મેળવી શકી જે તમને શું લાગે છે કે વિાર્
ખુબ જ મહત્વની શિક્ષક માત્ર પાણતા નથી પરંતુ જીવન જીવન દિશા પણ બતાવે છે હવે તમે કહો કે સારા વિદ્યાર્થીમાં કયા ગુણો હોવા જોઈએ
કે જો સારો વિદ્યાર્થી હોય તો તેની માટે શિસ્ત હોવી જોઈએ સમયપલન મહેનત કરવીની તાકાત હોવી જોઈએ જિજ્ઞાસા આત્મવિશ્વાસ કંઈક નવુ શીખવા કે નવું જાણવા માટેની જિજ્ઞાસા અને સતત શીખવાની ઈચ્છા હોવી જોઈએ શું માત્ર મમાનની મહેનત થી સફળતા મળે કે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે
નથી અને સ્માર્ટ વર્ક વગર સમયને યોગ્ય ઉપયોગ થતો નથી પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ
નિયમિત અભ્યાસ કરવો જોઈએ નિયમિત રીતે આપણે જે એ પુસ્તક નું જ્ઞાન લેવું જોઈએ આપણે કાલે પુસ્તક એ જ્ઞાન ના લેવું જોઈએ આપણે જે આપણા આજુબાજુમાં ઘટતી ઘટનાઓ જે રૂટી પ્રયોગો છે તેનો ઉપયોગ કરીને આપણે વધુ જ્ઞાન મેળવી શકીએ સમય પર બનાવ પૂરતી ઊંઘ લેવી પૂરતી ઊંઘ લેવી એ ખૂબ જ મહત્વની વાત છે જો પૂરતા પ્રમાણ પણ ઉઘ ના લેવામાં આવે તો ઘણી બધી તકલીફો પણ થઈ શકે છે પછી આત્મવિશ્વાસ રાખવો જોઈએ કે હું પરીક્ષામાં સારા ગુણ થી સારા ટકાથી પાસ થઈ એને એવુ ભવિષ્યમાં કઈક નવું કરીશું પરીક્ષામાં મા મારૂ બધું
નહી માર્ક્સ મહત્વ છે પરંતુ વ્યક્તિની કૌશલ્ય વર્તન અને અનુભવ પણ એટલા જ મહત્વના છે તમને શું લાગે છે કે નું મહત્વ કેટલું છે
હા આજના સમય બાદ તમે તે હાલમાં જ તમે એઆઈ ના જમામાં એઆઈની સ્કિલ પણ હોવી જોઈએ કારણ કે જો એનિ સ્કિલ કોઈ વ્યક્તિની અંદર નથી તો તે ઘણો અધુરો છે કારણ કે જો એ વિશે તે કશું જાણતો જ નથી આર્ટિફિશયલ ઇન્ટેલજસ તો તે ખુબ જ પાછળ છે કારણ કે એ આજના સમય ન રાજા કહેવામાં આવે છે અને શું માત્ર ડિગ્રીથી સારી નોકરી મળી
નહી કંપની હવે ડિગ્રી સાથે પ્રેક્ટિકલ
હા આઈ ટીસીએ વિશેય મનેવી ઘણી બધી માહિતી છે કારણ કે મારો મિત્ર આઈટી ક્ષેત્રમાં આઈટી એમએસ સઆઈટી કરી રહ્યો છે તેની મને વાત કરી છે કે આઈટીમાં વેબ ડેવલોપિંગ સાયબર સિક્યુરિટી એઆઈ ડાટા સાયન્સ થિકલ હેકિંગ સાયબર સિક્યુરિટી પછી ગ્રાફિક ડિઝઇનિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ
માહિતી મને મળી તી અ જો આઈટી મા કારકિર્દી બનાવે ખુબ જ મુશ્કેલ છે પણ જો તમે તેમાં આઈટીમાં ઇન્ટરેસ્ટેડ હો તો તમે આઈટીમાં સારી એવી તમારું ફ્યુચર બનાવી શકો તમારૂ સ્ટાર્ટ શરૂ કરી શકો છો આઇટી ખુબ કઠિન છે તેને જીપીએસસી લેવલમાં તમે કહી શકો તું લાવ છો એ શું ભવિષ્યમાં આઈટી માંગ વધશે
હોવાથી આઈ ટી ક્ષેત્રની માંગ વધતી રહી છે એ આઈ માણસોની નોકરી લઈ શકશે લય લેજે
હા એઆઈ કેટલીક નોકરીઓનું સ્વરૂપ બદલશે પરંતુ નવી તકો પણ ઉભી કરશે જે હાલના સમયમાં જો માઈક્રોસોફ્ટ જે જે કહ્યું કે અમને હવે એઆઈ મૂકવું પડે છે એટલે અમે એઆઈ ની જગ્યાએ લોકોને પાછા લાવીએ છીએ તેના કારણે મને એવું લાગે છે કે એ જે આ પાછું ખૂબ ખર્ચાદાયક છે તેથી એ ફરીથી પાછું આવી શકે છે
માતા પિતા બાળકોને પ્રોત્સાહન આપે છે સારા સંસ્કાર આપે છે અને મુશ્કે મુશકેલ સમયમાં સાથ આપે છે શું ઘરમાં ભણવાનું વાતાવરણ પણ જરૂરી છે
ચોક્કસ શાંત અને પ્રોત્સાહક વાતાવરણમાં વિદ્યાર્થી ને અભ્યાસ મદદ કરે છે ઘરમાં જો સારું અને ભણવા લાયક વાતાવરણ હોય તો ઘણી મજા આવે જે તી સારી રીતે ભણી શકે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવલ બનાવે છે શું મોબાઈલ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે કે નુકાનકારક
તેનો ઉપયોગ કેવી રીતે કરીએ તેના પર આધાર રાખે છે ભણવા માટે ઉપયોગ કરીએ તો ફાયદો સમય બગાડવા માટે કરીએ તો નુકસાન શું સોશિયલ મીડિયા અભ્યાસમાં અવરોધ બની શકે
હા હા જો તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે છે હાલના સમયમાં ઘણા લોકો મોબાઈલ નો ખુબ જ વધુ ઓ દુરુપયોગ કરી રહ્યા છે પણ તે સમજના નથી કે તેમને ઘણું નુકસાન થઈ શકે છે આપણે મોબાઈલનો ચારોને આપણા માટે ઉપયોગ કરવો જોઈએ જીવનમાં શીખવાનું ક્યારેક બંધ થવું જોઈએ
હા જો તેનો વધ વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે જ્ઞાન મેળવવાનું સારું સાધન બની શકે છે અને તેમાંથી સારું શીખવા પણ મળી શકે છે જો તમારે ઇન્ટરનેટ પર જેવી વસ્તુ જોતી હોય તેવી મળી શકે છે સારી અને ખરાબ પણ તમે તેમાંથી શું રહ્યો છો તે તમારા પર આધારિત છે શું જીવનમાં શીખવાનું ક્યારે બંધ થવું જોઈએ.
હા બસ સા. જો વિદ્યાર્થી જો તમને. ત્યાંથી એક સલાહ આપવાની. હોય તો તમે શું આપો. એડા
દરરોજ કઈકું તને પ પ્રશ્ન પૂછતા ડરશો ન. નહી અને તમારી સ્કસ વિકસાવતા ડરોતા નહીં.
હા અને. અને હું એટલું જ કહીશ કે જે શિક્ષણ એક એવી સંપતિ છે જેની કોઈ ચોરી કરી શકતું નથી એટલું વેચો જેટલું વધે આ શિક્ષણમાં તમે જેટલું જ્ઞાન કમાશો તેટલું વધશે કારણ કે તમે જેટલું બીજાને શિક્ષણ આપશો. તેટલું તમારું શિક્ષણ ડિપીટ થશે અને તમને પણ વધુ પ્રમાણમાં શિક્ષણ મળી શકે છે તમે તમે વાત કરો તો તમે આગળ વાત કરી શકો છો.
સાચી વાત શિક્ષણ માત્ર નોકરી મેળવવા માટે નહીં પરંતુ સારો માણસ બનવા માટે પણ જરૂરી છે.
હા ચાલો આપણે સૌ સંપર્ક કરી કે જીવનભર શીખતા રહીશું અને સમાજના વિકાસમાં યોગદાન આપીશું જે આપણે હાલના સમયમાં. શિક્ષણ ની વાત કરતા હતા જે શિક્ષણ. ્ શિક્ષણ એટલે જ્ઞાન કૌશલ્યને મૂલ્યો અને સારા સંસ્કારો મેળવવાની સતા ક્રિયા છે તે વ્યક્તિના વ્યક્તિતવમાં સર્વાંગી વિકાસ કરે છે અને તેને શું લાગે છે કે શિક્ષણ ન સૌથી મોટું મહત્વ શું હોય.
બિલકુલ શિક્ષિત સમાજ પ્રતિશીલ સમ. રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હા જરૂર શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવ. હા જરૂર શિક્ષણ એ દરેક વ્યક્તિ ના જીવનનોો આધાર છે પેલા તમે. ક કે શિક્ષણ એટલેું શું.
શિક્ષણ વગર વ્યક્તિ માટે ઘણી તકો મર્યાદ થઈ જાય છે. તે હા કારણ કે આજના યુગમાં ટેકનોલોજી યુગ છે નવી નવી કૌશલ્ય શીખવા વગર આગળ વધુ મુશ્કેલ છે આજના સમયમાં ટેકનોલોજી ના કારણે વિકાસ થઈ રહ્યો છે. શીખવા માટે ઓનલાઈન શિક્ષણ સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ. અ સ્થાન લે લઈના છે. જગન ના બંનેનું પોતાનું મહત્વ છે પોતાને શિક્ષણ સુવિધાજનક છે જારે ઓફલાઈન શિક્ષણમાં શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચે સીધો સંપર્ક. થાય છે સારા શિક્ષણમાં ક્યા ગુણા હોવા જોઈએ હ સારા શિક્ષણમાં કયા કયા ગુણો હોવા જોઈએ.
મારા મતે તો શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર પણ બનાવવે છે અને સાચા ખોટા એ સમજાવવાની શક્તિ આપે છે શું માત્ર ડિગ્રી મેળવી એ શિક્ષણ કેવાય
તમે હાલ જે આઈટી ફિલ્ડમાં છો તમે આઈટી તો તમે થોડી મને આઈટી વિશે માહિતી આપી શકો છો
આઈટી ક્ષેત્રમાં વેબ ડેવલપમેન્ટ સાયબર સિક્યુરિટી એ આઈ ડેટા સાન્સ ગ્રાફિક ડિઝાઇન અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવી ઘણી કારકિર્દીની તકો છે ભવિષ્યમાં એઈટીની માંગ ચોક્કસપણે વધસે કારણ કે કે એઆઈ જેટલું ફાયદાકારક છે સામે તેટલું નુકસાન પણ છે તેથી સરકારને અથવા કોઈ પણ નાના વ્યક્તિ ને નુકસાન ના થાય તે માટે આઈટી એજન્ટોને રાખવા પડશે. જીથી આઈટી ની માંગ વધશે.
હા અમે હું હાલ બીબીએ કરી રહો છું બેચલર ઓફ બિઝનેસ મેનેજર મને એવું લાગે છે કે સ્કોપ છે ભવશ્યામાં માર્કેટિંગની ફિલ્ડમાં એટલે હું બીબીએ કરવા આયો છું મારો મિત્ર પણ એક છે તે બીબીએ કરે છે બીબીએમાં એક જો તમારે માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટેડ હોય ફાઈનાન્સ વગેરે જોબ મેળવવામાં ઇન્ટરેસ્ટ હોય તો તમે કરી શકો બીબીએમાં જોબ માટે નથી તમે તમાર પોતા સ્ટાર્ટઅ પણ બીડ કરી શકો છો તેમાં ઘણા બધા સ્ટાર્ટ અપ માહિતી મેળવી આઈટી ન ઉપયોગ કરીને પણ બીબીએ મા જોઈન થઈ શકો છો બીબીએ માં એ આઈ કશું ઉપયોગ થતો નથી એટલે એઆઈ અમને બીબીને કઈ કશું નુકસાન કરી શકશે નહીં.
હા તમે જેમ કીધું કે બીબીએ માટે કોઈ પણ એઆઈ નો ઉપયોગ થતો નથી પણ મને એમ લાગે છે કે